હેલો હ હા હા હા હા હવે શું છે, ત્યાંનું એડમિશનનું કેવું છે.
પાંચ નવા કાઉન્સેલિંગ કર્યા છે, એ લોકો ઇન્ટરેસ્ટેડ છે, ડેમોમાં ત્યાં છે. આજે પણ બેસ્ટ સ્ટુડન્ટ આવ્યા. એ પાંચ નું તો કન્ફર્મ જ છે. ફીસ એવું. છે કે મે ઓગણીસ હજાર જે. ફીસ છે, તે થોડી વધારે લાગે. તો ફરામેમ જોડે વાત થઈ હતી તો તેમણે કીધું. કે વધારેમાં વધારે સિક્સ મંથ આપી શકાય મંથલી તો નહીં આપવાનું જો સિક્સ મંથ આપે તો ડિસ કાઉન્ટ નહીં આપવાનો તો તે રીતે હું પેરેન્ટ્સને વાત કરી તે મારી પાંચ એગ્રી છે, બીજા પણ એક બે હતા. તે લોકોને મંથલી પેમેન્ટનું. પેકેજ જોઈતું હતું તો તે પછી હું ના પાડું તો પણ ઇન્ટરેસ્ટેડ તો છે, એટલે એ લોકો એવું કહે છે. તેલ વિચારીને કહેશું.
બરાબર હ બંને ત્યાં સુધી મંથલી વાળું ના કરતા. બને ત્યાં કારણ કે પછી મંથલી વાળું કેવું છે, કે આપડે બુક એક સાથે બધાને સિક્સ મંથની આપીએ તો પછી એના કરતાં સિક્સ મંથ વાળું હોય એ સારું સિક્સ મંથનું આપણે ઓપ્શન આપી શકીએ સિક્સ મંથની અંદર દસ હજાર. ને નેક્સ્ટ સિક્સ મંથની અંદર દસ હજાર એમ કરીને ટ્વેન્ટી થાઉઝન્ડ.
હા મેમ એપ્લિકેશન નું કેવું રેશે? એટલે કે એડમિશન થાય એટલે એ લોકોનો કોડ આવશે તો ઓપન કરી જ દેવાનું રહેશે.
ના એ એડમિશન થાય એટલે એપ્લિકેશનની અંદર પહેલા એ લોકોને બધાનું રજીસ્ટ્રેશન કરવાનું થશે જોઈને રિક્વેસ્ટ. થશે ઇન્ક્વાયરી થાય ને પછી જોઈને રિક્વેસ્ટ થાય અને પછી આપણે કો કોમ્પ્યુટરમાંથી એક્સેપ્ટ કરીએ ને પછી એ લોકોના કોડ આવે ત્યાં સુધી તો ના આવે.
તો એમાં મને થોડી ક્વેરી છે, તો મારે એકવાર તમારે સેન્ટલ પર આવવું પડશે ને તો તમે અહીંયા આવી જજો મને થોડુંક બતાવવા પડશે. એટલે એના માટે ટાઈમ લઈને તો હું બોલાવી દઈશ તો એમના મોબાઈલમાં પણ આપણે ઓપન કરી શકીએ.
એટલે હા એટલે અ સ્ટુડન્ટના મોબાઈલમાં બી ચાલુ થઈ જાય ને છોકરાઓના બેજ ચાલુ તો થઈ જાય.
હા એટલે ઓલ્ડ સ્ટુડન્ટને આપણે મોબાઈલમાં. ચાલુ કરી દઈશું ને નવા સ્ટુડન્ટના પેરેન્ટ્સને જો એડમિશન થઈ છે, ત્યાં સુધીમાં તો એક મિટિંગ એવી ગોઠવી દઈશું કે એ લોકો તમે આવે ત્યારે આવી જાય તો આપણે ફેસ ટુ ફેસ એ લોકોને શીખવાડી દઈશું.
ના બરાબર છે, હા, હા, હા. પેરેન્ટસ મીટિંગ ગોઠવેલી હોય તો શું કોઈ કવેરી હોય તો વાંધો હા એ ક્લિયર થઈ જાય.
હા ને મેમ ફોનિક્સ માટે મને થોડી કીટ માટે અ દિવ્યા મેમ કેતા. કે તો એ તો મને થોડીક કેક માટે મેમ જોડે વાત કરીને મંગાવી આપજો એટલે ઇન્કવાયરી છે પણ કીટ અવેલેબલ નથી એક ટીચર કોપીની જ છે. તો ટીચર કોપીની એક અમારી પાસે રાખવું પડે. તો બે નવી ઇન્ક્વાયરીને જોવા માટે કે બતાવવા માટે એક અલગથી જોઈએ ટીચર ભણાવતા હોય તો ક્લાસમાં પાછું લેવા જવું પડે તો તમારા સેન્ટર પર જોય તો મે મેમ જોડે વાત કરી લેમ જ્યારે એડમિશન થશે તો હું તેને કીટ પૈસા પે કરી દઈશ. મને- ખાલી બે આપજો
હા, હા, હા હા ના કીટ નું બી હું પ્રોવાઈડ કરાવી દઉં તમને. કે કીટ નું ભી થઈ જાય ને તો શું તમારે ટેન્શ નઈ તમારા છોકરાઓને બ
હા હા ને ડીવમ અમે એવું પણ કેતા હતા કે મને કેવીટી માટેથી થોડું કંઈ મટરિયલ આપજો તો એવું પણ કંઈ નવું તો કેજો.
હા હા પાકું એક્ટિવિટી માટેનું મટીરિયલ નહી બધું હ એમનું કંઈક બો બોર્ડ બી લગાવો છે. તો શું લખી શકેને એ માટે તો એ બધી હું પ્રોવાઈડ કરીશ એક વખત એવ હશે ને તો તમે વિઝિટ જ કરી લઈેશું એટલે શું તમને બી ખ્યાલ રહે અને એમનો બી થઈ જ સેટ.
હા હા ને એપ્લિકેશન હું મેં મને બી થોડુંક પ્રોબ્લેમ આવતો હો છે તો સ્ટુડન્ટનું તો આવવા જ પડશે પણ ટાઈમ મળે તો હું ત્યાં આવી શકું એપ્લિકેશન શીખવા માટે.
હા હા આવી શકો વાંધો નહી એવો હશે તો આપડે તમે આવી જજો તો હું તમને એવું હશે ને તો હું તમને મેસેજ કરી દઈશ કે કયા ટાઈમે તમારે આવવાનું. તો ઈ ટાઈમે તમે આવો તો પ છી એશું એમાં બી થોડીક ફ્રી હોય તો તમને સમજાવીશ.
તમેં મને એક દિવસ પહેલાં મેસેજ કરજો તું મેં મારા સ્ટુડન્ટને આગળ પાછળ સેક કરીશ. એટલે ત્યાં સ્ટુડન્ટ ની હશે ત્યારે મે કલાક અહીંયા વહેલી આવી જઈશ એટલે હું મને જોઈએ તો મેં મોબાઈલમાં વિડી વિડયો લઈ લઈશ કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ જોવાનું
ના બરાબર છે હા પાક્કું પાકું એટલે તમને આઈડિયા તમારા ઘરે શીખવું હોય તો તમે શીખી શકાય
હા મેમ ને હાલમાં ડિજિટલ કોમ્પિટિશન જે આપણી ગઈ એમાં અમારું તો કાંઈ નહી હતું ને
જે એક્ઝામ છોકરા ના આપે આપવાના હતા એ બધાએ આપી દીધી અને બધાના રિઝલ્ટ હવે કદાચ કાલ સુધીમાં આવી જાય તો
એટલે મારા પેરેન્ટ્સ એવું પૂછતા હતા કે મેમ આપણું કેમ ના આપૂય અમારી પાસે સેન્ટર કોલ અવેલેબલ નથી તો એ લોકોને શું કહેવાનું મારે કે સેન્ટ્રોકોણ આવશે પછી મતલબ આપણી પણ થશે
ને એટલે છોકરાઓનું બધું પરફેક્ટ ચાલુ થઈ જશે
તો મેમ પાછી એવી કોઈ ટેસ્ટ આવશે ખરી ડિજિટલ
અત્યારે તો હવે નહી આવી આવશે એ હવે સીધું બે હજર સત્યાવીસ માં જ આવશે એમાં જ આવશે અત્યારે કારણ કે બે હાજર છોવીસ ની જે હતી વય ગઈ હવે જે આવશે એ નેશનલ કોમ્પિટિશન જ આવશે
તોરા સ્ટુડન્ટને આ લેવલમાં એનો લાભ હવે નહી મળે અ મતલબમાં નેક્સ્ટ લેવલમાં આવશે
લેવલમાં મળશે હા આ લેવલમાં તો નહીં પોસિબલ થાય કારણ કે હજી હતું એ હવે જતું રહ પતિ ગયું હવે જે લોકોને જ્યારે કોમ્પિટિશન આવે એટલે આપણે અગિયારમા મહિનામાં આવે ને ત્યારે એ લોકો પાર્ટિસિપેશન કરી શકે જે આપણે સુરત આપવા જવાની હોય છે
મતલબમાં જે ડિજીિટલ ટે છે તે આ લો ન જુનિયર કોર્સમાં તે હવે પાછી નહી જ આવશે
ન નહી એક ભી નહી આવે હવે એ લોકોનું ખાલીું જે બુક ખતમ થાય પછીની જે આવે ને એક્ઝામ એ જ આવશે પેલી તો નહીં જ જ આવે
જે આપણે સુરત એવોર્ડ ફંક્શનને એ રીતનું થાય ત્યાં જોવાનું છે એની આગળ પાછળ કોઈ ન પેરેન્ટ્સ ને એવી ઈચ્છ કે હજુ કોઈ એકાદ કોઈ તેઇસ કે આ તે કંઈ બી કોમ્પિટિશન હોય તો પાર્ટિસિપેટ કરે તો બચ્ચોને થોડુંક એક્સપિરિયન્સ થાય એમ શું આવે શું નહીં
હમ ના ના એ તો બરાબર એ તો પેરેન્ટ્સ બધું બરાબર જ કે એ લોકોને જો થોડોક બે ત્રણ વખત ટેસ્ટ આપી હોય પરફેક્ટ તો એ લોકોનો એક્સપિરિયન્સ સારો
હમ કે કે મારા એક પણ સ્ટુડન્ટ પાર્ટિસિપેટ થયું જ નથી તો મારે બી એમને કરાવવું છે કે મને બી ખ્યાલ આવે કે લોકોમાં કેટલા લેવલ સુધીનું ડેવલોપ થયું છે મારે શું ધ્યાન આપવું પડે કે કેટલું મારે વધારે પ્રેક્ટિસ કરાવવી પડે એના માટે
તો કંઈ એવું છે નહીં પણ એવું હશે ને તો આપણે એક કામ કરશું કે એ લોકોનું છે ને એમનેમ રેન્ડમલી ટેસ્ટ લઈ લેશું ક્લાસ પર જ એટલે શું એક એ કોમ્પિટિશન જેવું કરી દેસું કે છ મિનિટમાં તમે સિત્તેર સોંગસ કરી લો તો એ લોકો ને પેપર ને ને વધધું આપે એટલે આપે જોઈ લેશું કે લોકો કેટલું કરી શકે છે એમ એટલે તો એ પેરેન્ટ્સને બી આપણે શો બતાવી શકીએ કે આટલા આટલા વર્ક કર્યું છે ને આટલા રાઈટ છે ને આટલા રોંગ છે અને બીજું બી આપણે ઈ લોકોને કહી શકીએ કે આટલા લેવલ સુધી કમ્પ્લીટ છે અવે આયથી આપણે આગળ કરાવશું એવી રીતે.
તમે ટાઈમ મળે તોય એ ખાલી એકવાર પેરેન્ટ્સ મિટિંગ હું રાખીશ બધા પેરેન્ટ્સને એ લોકોન ટાઈમે સેટ કરીશ તમે એકવાર ખાલી આવજો ને મારે આગાડી એપ્લિકેશનોનું કે કંઈ પણ મતલબ એ લોકોને જે બી પ્રશ્ન છે તો તમે થોડુંક હેન્ડલ કરવા મને લાગજો.
પાકું પાકું.
કેમ કે અમુક પેરેન્ટ્સના ક્વેસ્ચન એવા હોય કે હું હેન્ડલ નહીં કરી શકું.
ના બરાબર છે બરાબર છે પાકું પાકું.
ને મને કેય હા વહેલી તકે મને કેક ખાલી મેમને વાત કરીને મોકલી આપશું તો શું મારે એડમિશન અટકે નહીં.
થાતા અત્યારે ટાઈમ છે. એડમિશન થઈ શકે પછી આપણે જૂ જુલા
એક્ચુલી અમારા સંદર્ભે ઇન્ક્વાયરી રહેતી જ છે પણ અમારથી હું સમયસર પહોંચી નથ નથી વળાતું કિટ પ્રોવાઈડ નહીં થાય તો પેરેન્ટ્સના રિવ્યૂ ખરાબ આવે તો રિવ્યૂમાં એક પેરેન્ટ્સ ખરાબ રિવ્યુ આવે તો તેની સાથે બીજા બી પેરેન્ટ્સ પછી નેગેટિવ
ના એ તો સો ટકા એક નેગેટિવ થાય એટલે બધાએ પાછો નેગેટિવ થવાના જ.
હા એટલે નવા એડમિશન બી અમને જૂના એડમિશન થત કી જ આવ્યા છે જે કાઉન્સલિંગ કર્યું છે તે એટલા માટે.
હ હ હ હ હ ના ના શ્યોર ઈ હું તમને છે ને તમાર જેટલી બી જરૂર છે ને આપડે એપ્લિકેશનથી લઈને જેટલું એડમિશન બધુંય હું પ્રોસેસ આગળ કરાવી દઉં છું એટલે તમને કોઈ પછી ન્યૂ એડમિસન માટે કોઈ પ્રોબ્લમ ના આવે અને આપણે બંને ત્યાં સુધી કોઈ રેફરન્સ ખરાબ ના થાય એનું આપણે ટ્રાય કરી શકે અને ઈ પરફેક્ટ ચાલુ હોય શકે
હા ને બીજે એક બે મારી પાસે આ પેરેન્ટ્સના કોલ આવેલા હતા તો મારું સે દૂર પડતું હતું તો મેં તમારો નંબર આપેલો છે કદાચ આજે કે કાલે ફોન આવશે તમે વાત કરી લેજ જો એ વતી છે પર પેરેન્ટ્સના હા પેરેન્ટ્સ ના મતલબ નંબરથી અહીં મારે ત્યાં આયવુ કાઉન્સેલિંગ પણ કર્યું હું ડેમો પણ આયપુ. પછી અમને કીધુ કે એ લોકો તીથલ ઉપર રેય તો હું કીધું કે મારા કરતાં તમને આલા નજીક પડશે તો આજકાલમાં તમણા ત્યાં ડેમો માટે આવશે.
ભલે ને વાંધો નહીં એવું હોય તો મને ખાલી નંબર સેન્ડ કરી દેજોને ઈ લોકોને હાથે હું તો
મેં એમનેય આપયો તમે બીઝી હોય એટલે મે એમ તમે ફોન કરજો.
હહહહ પાકું પાકું હા હા હા. સારું ચાલો કંઈ નહી એટલે આપડે જોઈ લઈએ તમે મરા નંબરને એવું બધું સેન્ડ કરી દેજો ને આપડે જોઈ લેશુ. શું છે કંઈ પ્રોબ્લેમ નથી ને એમ
ખણ ચલો બાઈ. આન.